બોલ?
મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ આવે છે
કેમ છો મિત્ર?
હા હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમે શું કરી રહ્યા છો?
હમ હાલે હું ફ્રીજ છુ. હ બેસી લું છું.
હમ તમારો મિત્ર?
બધા મિત્રો સાથે જ બેસી હશે અને બધા અ પોતપોતાની રીતે અ જે કામ છે એ લોકો કરી રહ્યા
ખાવાનું બધું થઇ ગયું?
હા જમવાનું તો આપડું વેલું જ થઈ જાય છે. હવે તો ફ્રી ટાઈમ જ છે. થોડો હવે સુવાનો ડેવો ટાઈમ થતો આવીએ.
તો તમે હવે જોવા જોવા માંગો છો કે પછી ફ્રી જ છો.
ના ના હાલ એ હું ફ્રી છું, હું થોડા સમય પછી સુવાનું જાઉં છું.
હા હા તો મને થોડો સમય આપશો તમારો?
હાંજી હાજી
અ તો તમે મને થોડો સમય આપશો? એનો આભાસ પહેલાથી માનો માનો છો. કારણ કે આપણે હોસ્ટેલ નું જીવન વિશે થોડું વાત કરીશું તો તમે એમાં પ્ર સાથ આપશો
હમ હમ ચોક્કસ
સૌથી પહેલા જોવા જઈએ તો આપણે એને ઘણા બધા બાળકો નાનપણ થીજ હોસ્ટેલમાં જતા હોય છે. એના મમ્મી પપ્પા નાનપણ થીજ નાનપણ થીજ એને હોસ્ટેલમાં મૂક્યા હોઈ છે તેથી એ બા કી હોસ્ટેલમાં રહેવાનું ખુબ જ ગંભીર રીતે મુશ્કેલ પડી છે કેમ કે? નાનું હોવાથી એકલું રહીશે, કોઈની જોડે કઈ સંબંધ નથી, લાગણી ના હો. જેને કારણે એક જગ્યા કોઈકવાર ચૂપચાપ બેસીને પોતાના ઘરના વિશે, પોતાના મમ્મી વિશે વિચાર તો હોય છે. જેમ જેમ મોટો થાય છે. પછી પોતાનો મમ્મી પપ્પાનો પણ અછો વિચાર કરે છે પછી એ હોસ્ટેલમાં સારી રીતે બીજા મિત્રો સાથે હળી મળી ને રે છે. પછી? મમ્મી પપ્પા ન વધારે યાદ નથી કરતો એને કારણ કે એને ઘણા બધા એવા સારા મિત્રો મળી જતા હોવાથી તે ઘણો ખુશ રહે છે. અને હોસ્ટેલમાં પણ એ ટેવાઈ જાય છે તો તમે થોડું એના વિશે કેશો
હા હા હવે કોઈ પણ એ ના પણ કીધું સ્ટાર્ટ શરૂઆતમાં એક ફેસ હોય છે જયારે અહીં તો બાર અ હોસ્ટેલમાં જતો હોય છે નાની એવી ઉમરે તો અમ ઘણું બધું એડજસ્ટ કરવા પડે છે એ બાળકોને કારણ કે અ એ લોકો નું જે જીવન હોય છે જે હમ નાનપણનો ક્રેઝ હોય છે એ લોકો એ પોતાના ઘરે વિતાવયો હોય છે અને ઘરનું વાતાવરણ એની વાતો નો ખુબ જ એવો ફરક પડતો હોય છે હવે ઘરે બધી વસ્તુ માટે આપણે માતા પિતા પર ડીપેંડનટ હોય છે હવે કોઈ પણ એવું કાર્ય હોય કે જે કપડાં ધોવાથી લઈને આપણેે અ નવડાવા થી લઈને પોતાનું અ ખોરાક બધું આપણે ઘરે મમ્મી કરી લે હોય છે જ્યારે હોસ્ટેલમાં એ બધી વસ્તુ આપણે જાતે પોતાની રીતે શીખવા પડે છે એને એક નવો બાળક જયારે હોસ્ટેલમાં જાય છે ત્યારે અ એને ખબર નથી પડતી કે હવે મારે કેવી રીતે રેવાનું છે શું કરવાનું છે એમ ની એની સાથે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આવે છે
જે પણ એની જ ઉંમર ના હોય છે કા તો મોટી ઉમર ના પણ અમુક હોય તો અ એના જેવી એ સમયગાળો છે શરૂઆતનો એ એડજસ્ટ કરવામાં થોડો ટાઈમ લાગે છેને ત્યારબદ તો તે ત્યા એડજેસ્ટ થઈ એક બે વરસ પસાર એમ લાગે છે કે હા હોસ્ટેલ લાઈફ પણ એક ખુબ જ સરસ લાઈફ છે જ્યાં આપણે સાથે બી રાહત વાતો કરી ને તો સાથે આપણે ઘણી એવી રમતો રમી પણ કંઈક પોતાના વિચારો શેર કરીને અને હોસ્ટેલની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે જે સ્માર્ટફોન છે તે હોસ્ટેલ માં યુઝ કરવા દેતા નથી જે સ્કૂલ લેવલ નો જે અભ્યાસક્રમ છે તેમાં
હો હો હોસ્ટેલમાં મોટા ભાગે ફોન કોલની ઉપયોગ થતો નથી જેથી એ અ કોઈ પણ એવા નાના છોકરાઓ કે સ્કૂલ ના છોકરાઓ તે સમયગાળા દરમિયાન ફોન નો યુઝ નથી કરતા જેથી એ લોકને અ વધારે ડિસ્ટેક્શન થતું નથી અને સારી રીતે એ લોકો એકબીજા સાથે વિધાઉટ ડિસ્ટેક્સન વિધાઉટ ફોન. એક બીજ સાથે વાતો. કરીને ટાઇમ પસાર કર છે કાતો વાર્તા ઓ વાંચે છે સમટાઇમ આવે. કાર ચોપડાઓ વાંચવા લાગે છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે રમવા જતા હોય છે. હોસ્ટેલમાં ઘણી બધી હોસ્ટેલમાં સારુ એવું ખોરાક. પણ આપે છે એ લોકોના હેલ્થ વિશે પણ સારું કેર કરે છે. હકીકત તો એવી છે, કે હું પણ હોેલમાં રહ્યો છે. લગભગ પછી આઠ વર્ષથી અમેલમા ખરેખર સમય એવો પસાર થઈ જાય છે, કે જારે આપણ જયારે આપણ કામ કરે મ કેટલી અ હોય છે ત્યારે પછી આપણે. હું હોસ્ટેલ માંથી બહાર આવતા હોઈએ છએ ત્યારે ખબર પડે છે. હ એક એવી ગોલ્ડન ડે જે હોય છે આપણા લાઈફ એજ હત જયારે આપણે એવું વિચારતા તે હોસ્ટેલે બીતે છે. ત્યારે આપણે એ જેલમાંથી બહાર પ જોતા હોય તો, ત્યારે એવું લાગે ત્રીને. તો એ એકને. હ હોસ્ટેલ લાઈફ પણ હોય છે. તો હવે તમે કઈ આપો
જોવા જઈએ તો મારી હવે હોસ્ટેલ લાઈફ સારી છે, પણ હું જયારે નાનો તો ત્યારે મારે હસ્ટ્રેલ લઇફ ખૂબ જ ખરાબ હતી. ત્યારે હું જયારે નાના હતા ત્યારે મને સૌથી પહેલા, હોસ્ટેલમાં મકવામાં આવ્યું પછી ત્યાર પછી જે ત્યાં હોસ્ટેલમાં હતું ત્યાં કયા જ સુવિધા ના હોવાથી. સવારે સૌથી પહેલા અમારે ઉઠીની સફાઈ કરવાની સફાઈ ને પછી નાહવા જવાનું ના ધોય ને પછી જમવાનું બનાવામાં આવે. પછી એ જમવાનું બની જાય પછી, એ જમીને થોડો સમય રિસે આપે રિસેમાંથી પછી અમારે પ્રાર્થના કરવા બેસવાનું પ્રાર્થના માંથી, ઉઠી ને સી અમારે ભણવા જવું તો ફસજ સાંજે આવીને છપા સફાાઈ કરવાની પછી જમા બનાવવાનું બે ત્રણ કલાક હજુું વાંચવા બેસીને પછી, ઊંઘ ઊંઘી જતા હતા એ મારી વસ્તલ જીવાન ખુબ જ જરાક કઠિન હતું અને મને સૌથી ખરાબ લાગ્યું હતું. જેના કારણે મને હજુ પણ દુઃખ થાય છે. તો તમે તમારું કેવું નાવું હતું.
તો બધાનું જીવન એવું જ હોય છે, પણ હમ. એ જે વસ્તુ હોય છે, જે આપણે હોસ્ટલમાં કરતા હોઈએ છીએ કે પોતાનું કામ કરવાનું તથા સફાઈ કરવાનું કા તોું ખાવાનું બનાવાનું કે ભોજન કઈ બનાવાનું એ પછી, એક સારી ટેવી કહેવાય જયારે આપણે હ મેચ્યોર થઈ જાય છે, જયારે આપણે યંગ એજ થઈ જઈ છે ત્યારે આપણે એજ બધી વસ્તુ જાતે કરવાની સમય આવે છે. ત્યા આપણે સારી રીતે કરી લઈએ છે, ત્યારે એ વસ્તુ હા, એ એ કેસ આપણેે એને હ ફેસ કરીએ છે, સારી રીતે આવે એવા સમયમાં આપણેે પોતાને જાત આત્મનિર્ભર પણ બનાવી શકે છિએ તો એ વસ્તુ સારી કહેવાય. જોકે ઘણા એવા વિદ્યાર્થીઓ માને છે. કે એ લોકોની હસ્તે લાઈફ થોડી એ ટાઈપ છે કારણ કે. હ જે રીતે હ. અમારો સમય હતો તે ટાઈમ. બધી જ એવી હોસ્ટેલની લાઈફ સરખી ના આવી હવે બધી જગ્યાએ.
ફેસલિટીમાં ડિફરન્સ થોડોક ઘણો આવતો હોય છે જેના કારણે. અ બધા જ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ લાઈફ અ.
સારી કે એમના ક છે કળપના. જે રીતે અમારી હોસ્ટેલ લાઈફ ગઈ છે એમાં. હ ખુબજ એવી મજા આવી ખુબજ જાણવાનું મળ્યું આજે. એના કારણે એને આત્મનર્ભર લી છે. પોતાનું કાર્ય તેમજ બધી એવી નાની નાની નાની વસ્તુ ઉપર અમે. અ ઘર વાળા પર ડિપેન્ડન્ટ નથી અમે. હું ત્યાથી જ કરી લઉ છું બધી એવી વસ્તુ. તો મને મારા હોસ્ટેલ લાઈફ પછી એ બધી. ખુબ જ એવી નાની નાની વસ્તુ કે જીવનમાં જે પોતાને આત્મનિર્ભર કરી શકે. એવી વસ્તુ જાણવા મા.
તો એમ તો હું પણ ગામડામાં જોઉં છ એ. મારે પણ શહેર ભણવા માટે જવું પડે એટલે હું પણ હોસ્ટેલ આમાં ઘણા બધા રહીએ છીએ. એમ તો. તમે મને તમારો ઘણો બધો કિંમતી સમય આપ્યો. એનો હું તમારો ખુબ ખુબ આભાર માનું છું.
હ પણ અ ખુબ જ આભાર માનું છો આપનો કે. આપણે સારી એવી વાતો કરી અને હોસ્ટેલ લાઈફ વિશે વાત. કરી તો મને ઘણા બધા એવા કિસ્સાઓ યાદ આવી ગયા એવા ફ્રેન્ડ્સ જે રહી આત. હા એક. ટાઈપનું જે બાળપણ કહી શકાય આપણે જે હોસ્ટેલ લાઈફ નુ જીવન એ. બધી આદો જ જૂની. થઈ ગઈ હતી એ તાજા થઈ ગઈ તો હ હું ખુબ આભાર માનું છું કે તમને. હ આ વિષયને હ આ વિષય વિશે. તમે ચર્ચા કરીને અમારી. જે જૂની મેમરીઝ હતી એને તમે તાજા કરી દી. આપનો પણ ખૂબ આભાર.
હા ચાલો તો મળીએે.
અચછા જ.